હો, હા.
આવાજ સમ્રાય છે, મારો
એકદમ સંભળાય, છે
બરોબર કેવું, મજામાં.
એકદમ મજામાં, તમે કો
મજામાં, મજામાં આ, તો આજે એકદમ, સરસ વિષય મળેલો વાત કરવા માટે મુસાફરીમાં એકલ માર્ સફર આજે, આવી વિષય, પર વાત કરીએ
વાહ શું વિષય તમે લાયા છો, આપડ તો હા, એકર માર્ગ એટલે એકલા મુસાફરી કરવી્યું એમાં ઘણી, નવી વાતો જાણવી શકાય
બિલકુલ, બિલકુલ એકલ મુસાફરીમાં, દરેક દિવસ અલગ અલગ હોય, છે.
હા, અને દરેક જગ્યા નવી હોય, અને દરેક માર્ગ પણ નવો હોય.
જેમ કે મુસાફરી માણસને દુનિયા, વિશે ઘણું શીખવાડે છે.
એકદમ સાથીીઓ પુસ્તક કરતા, પણ ઘણી વાર મુસાફરી ભદુ જ્ઞાન આપે છે.
. ખરેખર જેમ કે અક્કલ માર્ગ મુસાફરીમાં સમયનું પણ સારી રીતે આમ આયોજન રાખવું પડશે આપણે.
એકદમ સાચી વાત છે ને. ક્યાં જવાનું કેટલો સમય રોકાવાનું. ને ક્યાંથી પાછા આવવાનું બધું વિચારીને કરવું પડે.
એકદમ સાચી વાત જેમ કે મુસાફરી કરતા પ્રકૃતિનો પણ નજીકથી અનુભવ થાય છે આપણે
બિલકુલ અને પહાડો નદીઓ જંગલ અને દરિયો જોવાની મજા એક અલગ જ હોય છે.
ખરેખર એકદમ સાચી વાત છેઆ. સવારે ઊંઘતો સૂરજ અને આનંદ પણ ખાસ જ હોય છે એકદમ.
અને સાંજે અસ્ત થતા સુરજનું દ્રશ્ય પણ મન ને શાંતિ આપે છે.
ઓહો બરોબર. ગામની મુસાફરી પણ ઘણી એકદમ રસપ્રદ હોય છે. .
હા ગામમાં લોકોને સરળતા અને પ્રેમ જોવામાં મળે છે.
માારમ. શહેરના અને ગામ વચ્ચે ઘણું આમ ફરક હોય છે.
એકદમ ફરક હોય છે શહેરમાં ઝડપ હોય છે ને ગામમાં શાંતિ હોય છે.
. બિલકુલ બિલકુલ જેમ કે મુસાફરી કરતા નવા માર્ગની ઓળખાણ થાય છે.
દરેક જગ્યાની બોલી એક અલગ જ હોય છે.
બરોબર જેમ કે દરેક જગ્યાની બોલી અલગ જ હોય છે પણ બોલી અલગ અલગ હોય અને લાગીને એક સજ સમાન લખે છે. .
એકદમ સાચી વાત કહી તમે. તે દરેક જગ્યાની ઓળખ અલગ જ આપે છે.
તેથી દરેક જગ્યાની ઓળખ તેના સ્વાદ પરથી થાય છે. .
એકદમ સાચી વાત કહી તમે.
અને મુસાફરી કરતા સ્થાનિક બજાર જોવાની પણ મજા આવે છે.
ખરેખર ને ત્યાંની હસ્તકલા અને વસ્તુ જોવામાં પણ રસ પડે.
બિલકુલ બિલકુલ જેમ કે એકલ સફર માર્ગમાં શાંતિનો અનુભવ પણ થાય છે.
હા બિલકુલ અને અવાજથી દૂર રહીને પ્રકૃતિ સાથે સમય પસાર કરી શકાય ને?
ખરેખર જેમ કે મુસાફરી કરતા સફાઈનું પણ ધ્યાન રાખવું પડે આપણે
બિલકુલ અને ખર્ચો ક્યારે પણ તમે ત્યાં ના ફેંકવો જોઈએ.
બિલકુલ બિલકુલ જેમ કે પર્યાવરણ બચાવવું બધાની એકદમ જવાબદારી બનાવી.
બિલકુલ અને સ્વચ્છ જગ્યા બધાને ગમે છે,
એકદમ સાચી વાત છે, જેમ કે મુસાફરીમાં નિયમોનું પણ હલન આપડે કરવું જોઈએ,
અને રસ્તામાં નિયમો માનવાથી સુરક્ષા વધી જાય છે,
ખાલિદ ખાન નદી કે પહાડ પાસે આપણે સાવધાની રાખવી જોઈએ,
હા, બિલકુલ ના મારું માનવું તો ઉતાવળ ક્યારે પણ ન કરવી જોઈએ.
બરોબર સમય નું મહત્વ મુસાફરીમાં પણ એકદમ ઘણું ઉપયોગી હોય છે,
બિલકુલ ના સમય પર નીકલ્યો તો ઘણી મુશ્કેલી ઓછી થઈ જાય.
બિલકુલ બિલકુલ જેઝમ કે મુસાફરી કરતા ફોટો લેવાના ઘણા લોકોને ગમે છે,
એકદમ સાચી વાત ક ત મને પણ ફોટોથી જગ્યાની યાદ લાંબા સમય સુધી રહે છે,
એકદમ એકદમ સાચી વાત કેટલીક જગ્યા ઇતિહાસ માટે પ્રસિદ્ધ હોય છે,
અને કેટલીક જગ્યા તો પ્રકૃતિ સુંદરતા માટે પણ ઓળખાય છે,
ખરેખર જેમ કે મુસાફરીથી સંસ્કૃતિ વિશે પણ ઘણું આમાં પે જાણવા મળેલ,
બિલકુલ અને લોકોને પોશાક ભોજન અને પરંપરા અલગ અલગ હોય છે,
બિલકુલ જેમ કે દરેક જગ્યાની એક અલગ જ ઓળખ હોય છે,
અને ઓળખ મુસાફરીને યાદગાર બનાવે છે,
હા અને એકલ સફર માર્ગમાં ધીરજ પણ જરૂરી હોય છે,
હા દરેક પરિસ્થિતિ માં શાંત રહેવું જોઈએ,
બિલકુલ બિલકુલ મુસાફરી કરતા હવામાં પણ ફરક લાગે છે,
સો ટકા અને પહાડી હવા અને દરિયાની હવા બંને અલગ અનુભવ આપે છે,
એકદમ સરસ વાત છે, તો વરસાદમાં મુસાફરીનો આનંદ અલગ જ હોય છે, આપણે
બિલકુલ પણ સાવધાની સાથે મુસાફરી કરવી જોઈએ,
એ તો એકદમ સાચી વાત છે, મુસાફરી એક સરસ શિક્ષા પણ હોય છે,
બિલકુલ તમે જુઓ કે દરેક માર કંઈક ને કંઈક નવી વસ્તુ શીખવાડતો જ હોય છે,
અરે ખરા આજ સુધીની વાત એટલું સમજાય છે, કે મુસાફરી ફક્ત એક જગ્યા ની થી બીજી જગ્યા જવાનું નામ નથી.
બિલકુલ મુસાફરી જ્ઞાન સંસ્કૃતિ પ્રકૃતિ અને સમાજની ઓળખાણ કરાવતો એક સુંદર માર્ગ હોય છે.
બરોબર જેમ કે અલગની વાત ચાલુ રાખીએ તો મુસાફરી કરતા દરેક દિવસ કઈ નવી વાત લઈને આવે છે.
હા, એક માર્ક પણ એક અલગ સમયમાં અલગ દ્રશ્ય જોવા મળે છે.
જેમથી સવારનો માર્ગ અને સાંજનો માર્ગ એક સમાન નથી લાગતો.
અને પ્રકાશ બદલાય એટલે બધું દ્રશ્ય પણ અલગ લાગે છે.
એકદમ એકદમ સાચી વાત છે તમારી. કેટલાક માર્ગ વૃક્ષોથી ભરેલા હોય છે.
અને આવા માર્ગ પર ચાલવામાં મનને શાંતિનો અનુભવ થાય છે.
હા અને કેટલાક માર્ગ પહાડો વચ્ચેથી પસાર થતા હોય છે.
અને કેટલાક માળ તો દરિયાના કિનારે સાથે સાથે જાય છે.
અને માર્ગ પર નાના ગામ પણ આવતા હોય છે.
અને ગામના લોકો ના રોજનો રોજનો જીવન જોવું પણ એક રાસપ્રદ હોય છે.
ખરેખર એકદમ કેટલાક લોકો તો ખેતી બી કરતા હોય છે માર્ગ નું.
ઓહ કેટલાક લોકો પાસે તો પાલન કરતા પણ હોય છે.
હમ્મ, બરોબર જેમ કે મુસાફરી કરતા કે તો નો હરિયાળું પણ દ્રશ્ય એકદમ સારું લાગે છે જોવા
બિલકુલ અને દ્રશ્ય આંખને ઘણી રાહત આપે છે.
ખરેખર જેમ કે રસ્તામાં નદી પર પુલ આવતા ખુબ જ મજા આવે છે જોવામાં.
એકદમ સાચી વાત તઈ તમેને પુલ પરથી પસાર થતા સુંદર નજારો પણ જોવા મળે છે.
બરોબર કેટલાક માર્ગો જંગલથી પણ પસાર થતા હોય છે.
ત્યાં પક્ષુરો પક્ષીઓનો મધુર અવાજ સંભળાય છે.
બિલકુલ, બિલકુલ પ્રકૃતિ નો સંતુલન જાળવવું ઘણું જરૂરી બીજ આપણા પાટે
એટલે જ તો વૃક્ષો કાપવા કરતાં વધુ વૃક્ષો રોપવા જોઈએ આપણે.
અને મુસાફરી કરતાં સ્વચ્છતાનું પણ એકદમ પાલન રાખવું પડે.
એકદમ સાચી વાત ને આપણેે પ્લાસ્ટિક નો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ.
બરોબર છે અને કચરો માટે ડસ્ટબિનનો ઉપયોગ તો કરવો જ જોઈએ.
ના ના ખરેખર અને આવું કરવાથી બધાનો ફાયદો થઈ શકે.
કેટલીક જગ્યામાં પ્રાચીન ઈમારતો પણ હોય છે.
અને તે ઈમારતો ઇતિહાસની પણ યાદ આપે છે.
બિલકુલ બિલકુલ એકદમ સાચચી વાત છે અમારી. અને આ વિષય પર વાત કરીને મને ખૂબ જ મજા આવી તમાર જોડે.
મને પણ ખુબ જ મજા આઈ.
આગળ હવે અલગ વિષય સાથે ફરી વાત કરીશું આપણે, તો મળીએ.
અમ્મ, અમ્મ જરૂર.